મારો અવાજ હાલો.
હા બોલો બોલો.
શું તમે હમણાં ચતુર્થી વિશે કઈ જાણવા માંગો છો કે નઈ હમણા શું ગણેશ ચતુર્થી નો પ્રોગ્રામ આવી રહ્યો છે. ઘણી બધી હમણાં તૈયારીઓ કરવાની બાકી રહી ગઈ છે. ગણેશ ચતુર્થી ની હમણાં જોવોને આગમન નું બધું ચર્ચા વિચારણા બાકી છે તેમાં શું કરવાનું છે તેના વિશે આપણને હમના ખબર નથી ઘણા બધા સમય આવી રહી છે ગણેશ ચતુર્થીમાં હમણા દાન આપી રહ્યા છે કેટલી બધી તૈયારીઓ બાકી છે. હાલમાં જોને બે મહિના જ બાકી રહી ગયા છે ગણેશ ચતુર્થી આવવામાં જેના કારણે હાલમાં ઘણી બધી એવી મિટિંગો બી કરવિન બાકી છે જેથી કરીને આપડણે ફાળો સારી રીતે ઉઘરાવી શક કાય અને તમે જો સારું દાન માન આપો તો અમારા માટે ઘણું બધું સા સારું રહેશે. થી કરી ને આપણને એવી કોઈ પણ તકલીફો ના આવી શકે. ગણેશ ચતુર્થી આપણે ખૂબ સારી રીતે ઉજવી શકીએ. આગમનની ફક્ત પેલા તૈયારી કરવાની બાકી રહી ગઈ છે. તેને માટે આપણે મીટિંગો કરવાની છે. જેથી કરીને આપણને કોઈ બી તે વખતે તકલીફો નહી આવે જેથી કરીને. આપણે સારી રીતે તૈયારી કરી શકીએ. આ તો તમારું શું કેવું છે વાતમાં?
કેવું કે
લોકોને કેવા પુંરતું નતું કે રસબડી તૈયારી કરવી અત્યારના સમયમાં લોકો પાસે ટાઈમ જ નથી. લોકો એટલા બધા બીઝી થઈ ગયા છે.
કરે છે લોકોને હા ગણેશ મહોત્સવ તૈયારી કરવાની એટલે બે બે મહિના પહેલા આપડે મુજબ
તૈયારી અત્યારના સમયમાં લોકો પાસે ટાઈમ કડકટી છે કે ભગવાનમાં
એ લોકોને બસે ટાઈમ જ નહી. લોકો એટલે ભગવાન ના માટે કામ કરવાં લોકો પોતાનું
બેસી જતા હોય. કામ પેલા કરવામાં આવે છે.
તમારે વાત એકદમ સાચી છે. કે આપડણે એવું કરવો જોઈએ. નહીંથી કરીને ઘણેશ ચતુર્થી આપણો તહેવાર છે. આપણે સારી રીતે જવું જોઈએ. ઘણી બધી એવી નાની મોટી તૈયારી ટોલની બુકિંગને એ બધી ઘણી થી આપણે ગમે તે ગમે તેવી સજાવટો કરવી જોઈએ. ફૂલો લાવવા જોઈએ. ઘણી બધી એવી નાની-મોટી તૈયારી છે. આપણે બધા સાથે મળીને કરવી જોઈએ. જેથી કરીને આપ પર આપણે સારી રીતે ઉજવી આપણો તહેવાર ફક્ત વર્ષમાં એક વાર આવે છે. અને આપણે ખુબ સારી રીતે ઉજવીએ. તો આપણને કશું કો તકલીફ પડશે નહી. જેથી કરીને આપણને સારું એવું પુણ્ય પણ મળશે. જેથી એટલી સારી રીતે આપણે જો ગણપતિ બાપા આપણા જ છ ચૌદ દિવસ જેટલા વિરાજમાન થઈએ છીએ. તેથી કરીને આપણે એવું બધું કરવાની સમસ્યાઓથી ઘણી બધી સ આગળની જરૂરતો પણ આપણે પૂરી થઈ શખી છે. આપણે એટલી બધી હાલમાં ઘણી બધી ઉંમર ના સમસ્યાઓથી આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આપણે જો સારી પૂજા કરીએ તો ગમેતે સમસ્યાઓ થી કરવાની કોઈ પણ જરૂરત નથી. એકદમ ખુબ સારી રીતે કરવી છે. ઉજવણી કરવી જોઈએ અને શાંતિથી આપણે તેમનું વિસર્જન કરી આપણે તેમના તેમ કાર્ય કરતા રહેવું જોઈએ. મન વખતે પણ એકદમ શાંતિથી અને ગણેશચતુર્થી કરવો જોઈએ. તમાર શું કેવું?
કરવું છે. આપડે જાણીએ તે મુજબ આગળ કેવું કે લોકો બધા ઉત્સાહ થાય બધા થતા હતા ત્યારે લોકો ને કઈ કેવાની પડતો કે હા તૈયારી કરવી જ છે. કે આવો બધા ભેગા થાવ કે આપણે બધા મળીને તૈયારી કરીએ પણ અત્યારના લોકોને કેવું પડે છે. કે અ આવો બધા ભેગા થઓ આપડે બધી તૈયારી કરવી છે. ને બધું ઉજવણી કર છે. આ ગણેશ ચતુર્થી લેવા માટે આગનમાં તૈયારી કરવી લેવા માટે જવાનું હોય. ત્યારે લોકોને કેવા પડતું નહતું કે ચાલો આપણેે ગણપતિ બાપા ને બિરાજમાન કરવાના છે તો લેવા માટે જવાના પણ અત્યારના સમયમાં લોકો પાસે ટાઈમોને એટલી કટોકટી છે કે લોકોને કેવા પડે છે કે હ કે ચાલો કે આપડે લેવા જવાના છે તો પણ લોકો અમુક લોકો તો આવતા જ નથી એમ એટલા બધા બીઝી થઈ ગ્યા છે કે આજના જમાંનામાં લોકોને ભગવાન ની ભક્તિ કરતા લોકોને પૈસા મહત્વના લાગે છે.
ઘણા લોકો પાસે એટલો ટાઈમ પણ નથી કેથી કરીને તો આ બધી સજાવટોમાં આપણું હાથ વધારતા નથી થી કરીને એ બધા હમણાં દુખદ સમાચારો પણ આવે છે કે હમણાં ઘણી બધા મૃત્યુ પણ થાય છે જેથી કરીને હમણાં હા ના લોકો એટલું પાછળ થઈ ગ્યા પણ ઘણા બધા એટલો ટાઈમ પણ આપતા નથી, જેથી કરીને ખુબ જ દુઃખદાયક છે આપણે આપણા તહેવારો વિશે ટાઈમ કાઢવો જોઈએ જેથી કરીને હમણાં હાલમાં જોઓ ને તમે ગણેશ ચતુર્થી જાય પછી નવરાત્રી ઓથી માણીને જન્માષ્ટમીઓથી ઘણી કેટલા તહેવારો આવે છે, તે ફક્ત વર્ષમાં એક જ વાર આવે છે. જેથી કરીને આપણે એટલી સારી રીતે આપણા તહેવારો ને ઉજવવું જોઈએ અને મનાવવા જોઈએ થી કરીને આપણા માટે ખુબ જ સારું કહેવાય આપણે આપણા તહેવારોને શાંતિ પ્રિય એકદમ ઉલ્લાસથી અને બધાને સાથે મળીને કાર્ય કરતા વિતાવવું જોઈએ. જેથી કરીને આપણા બધા પરિવારો ખુશ થાયને એવી આપણે કઈ ભી કાર્ય ન કરવું જોઈએ કે જે થી કરીને તેમને કઈ તકલીફ ઉભી થાય અને એ બધી સમસ્યા વિચે આગળથી ગમે પ્રોબ્લેમોને ન પાછળ પડી આપણે એકદમ શાંતિ પ્રિય તરીકે આપણે હા જે તહેવારો આવે છે અને તેમની સજાવટોમાં અને જે ખર્ચો થાય તે એકદમ આપણે બ ધા સહયોગથી પૂરો કરીને આપણે તેમનો ઉપયોગ કરીએ તો આપણા માટે ખુબ સારું કે જેથી કરીને બધાને ના લાગે કે આપણા પૈસા થી બધું કર્યું છે અને તેમ કરીને આપણે એ બધી સજાવટો અને ગમે તેવા તહેવારો વચ્ચે આવતી બધી રજાઓનો ખુબ આનંદ થી ઉલ્લાસ થી આપણે સામનો કરવો જોઈએ અને એ બધી સમ્યતા શે અને ઘણું બધું ઉપયોગી છે જેથી કરીને આપણે એ બધી આગ ની સમસ્યા કે જે આપણા તહેવારો વિશે બધા લોકો વિચારે છે તેને આપણે પાછળ થઈ શકીએ એવું બધું કરતા કરતા આપણે આપણા હર્ષઉલ ઉલ્લાસ થી આપણે બધા તહેવારો ઉજવીએ તો આપણા માટે ખૂબ સારું કહેવાય અને ખુબ જ શાંતિ પ્રિય અને બધા તહેવારો આપણા માટે ખુબ જ જરૂરી છે જેથી કરીને આપણને ખબર પડે કે આ તહેવારોમાં આપણે આવું બધું કર્યું છે જેથી કર ઈન તમે આ વિષયમાં આગળ કઈ કેવા માંગો તો તમારા માટે ખુબ સારું રહેશે, તમે શું ક્યો છો?